હલો
હલો કેમ છો.
મજામાં તમે કેમ છો
બસ એકદમ મજામાં ચલો ને આજે એક મને રસપ્રદ વિષય યાદ આયો છે ગામડાની એવી કેવી પરંપરાઓ જે હવે ધીમે ધીમે ગાયબ થઈ રહી છે.
હા ખરેખર રસપ્રાદ વિષય તો છે આજે પણ જારે હું મારા ગામની યાદ કરું છું ત્યારે ઘણી પરંપરાઓ યાદ આવે છે.
તમારું શું માનવું છે સૌથી પહેલી કઈ પરંપરા ઓછી થઈ ગઈ છે આપણે.
મને લાગે છે કે સાંજ પડે પછી ચોકમાં બધા ગામના લોકો ભેગા થતા એ પરંપરા લગભગ બંધ થઈ ગઈ છે.
બિલકુલ સાચું પેલા લોકો ટીવી અને મોબાઈલ વગર પણ કેટલી મજા કરતા હતા નહી.
હા મોટા લોકો વર્તાઓ કરતા બાળકો રમતા અને યુવાઓ પણ ગામની અ વાર્તાઓમાં ભાગ લેતા.
હા હવે દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં વેસ્ત
એટલે જ સામૂહિક મેલમિલાપ ઓછો થઈ ગયો છે.
હા મને યાદ છે કે પેલા લગ્ન પ્રસંગ આખું ગામ મળ મળીને કરાવતું હતું.
હા રસોઈથી લઈને મહેમાનોની સંભાળ સુધી બધું ગામના લોકો સાથે મળીને કરતા હતા.
હા હવે તો મોટા ભાગ ઈવેન્ટ મેનેજમેન્ટ વાળા બધું સંભાળે છે નહી.
હા સાચી વાત અને લોકોને એકબીજા સાથે કામ કરવાની તક પણ ઓછી મળે છે.
હા તમે ગામના લોકગીત વિશે શું કહેશો.
અરે પેલા રાત બેઠક થતી અને લોકો લોકગીતો ગાતા હવે આ દ્રશ્ય ખુબ ઓછું જોવામાં મળે છે.
સાચી વાત લોકગીતો સાથે સંસ્કૃતિ પણ જોડાયેલી હતી નહિ.
અને ગીતોમાં જીવનની સમજ સંબંધોના અને સંસ્કાર પણ હતા.
હા મને તો નવરાત્રીની પણ ઘણી યાદો આવે છે.
પહેલા ગામના ચોકમાં સરળ રીતે ગરબા થતા હવે સાઉન્ડ સિસ્ટમ અને ડીજેનો પ્રભાવ વધી ગયો છે.
હા તમે માનો છો કે આ બદલાવ સારો છે કે ખરાબ?
બદલાવ તો આવશ્યક છે પણ મૂલ પરંપરા બચવી પણ એટલી જ જરૂરી છે.
હા તમે ખુબ સુંદર વાત કહી.
તમારું કોઈ ખાસ બાલપણનું અ સમર સમરણ છે એ પરંપરાઓ સાથે જોડાયેલું હોય.
હા ઉતરાયણ પહેલા ગામમાં બધા બાળકો સાથે મળીને પતંગ બનાવતા હતા.
વાહ હવે તો બધા તૈયાર પતંગો ખરીદી લાવે છે.
હા પેલા પતંગ બનાવવામાં જે ઉત્સાહ હતો એ અલગ જ હતો.
બિલકુલ કામ કરતા કરતા મિત્રતા પણ મજબૂત હતી.
હા મને યાદ છે કે વરસાદની પહેલી ઋતુમાં ગામમાં નાની ઉજવણી થતી હતી.
હા હા કેટલાક સ્થળને પણ આજે થાય છે પણ પહેલા જેટલી વ્યાપક નથી.
હા તમે શું માનો છો આ પરંપરાઓ કેમ ગાયબ થઈ રહી છે.
હમ્મ મને લાગે છે કે અ શહેરે શહેરીકરણ અને વ્યસ્ત જીવન મુખ્ય કારણ છે.
હા હવે યુવા પેઢી પણ ગામથી દૂર થઈ રહી છે નહી.
હા રોજગાર અને અભ્યાસ માટે ઘણા લોકો શહેર તરફ જઈ રહ્યા છે.
હા તેથી પરંપરાને અલગ વધારનાર લોકો ઓછા થઈ ગયા.
બિલકુલ પરંપરા ત્યારે જ જેવી જ્યારે કોઈ જ ત્યારે જ જીવે જ્યારે કોઈ તેને અનુસારે.
હા તમે ક્યારે વિ વિરુદ્ધ લોકો પાસે આ વિષય પર વાત કરી છે.
હા ઘણા વૃદ્ધો કહે છે કે પેલા ગામમાં વધુ એકતા હતી.
હા આજે સુ સુવિધાઓ વધી છે પણ એકતા ઘટી ગઈ છે નહી.
કેટલાક પ્રસંગોમાં મને પણ એવું જ લાગી રહ્યું છે.
હા તો પરંપરાઓને બચાવવા માટે આપડે શું કરવું
પહેલા પહેલા તો બાળકોને આપ પરંપરાઓ વિશે જણાવવું જોઈએ
હા ઘરથી શરૂઆત થાય શકે છે નહી
સ્કૂલમાં પણ સ્થાનિક સંસ્કૃતિ વિશે અ કાર્યક્રમો થઈ શકે છે
હા અને ગામના ઉત્સવમાં જૂની પરંપરાઓનોો સમાવેશ કરવાવો જોઈએ
બિલકુલ જેથી લોકો તેને ફરીથી અનુભવ કરી શકે
મને લાગે છે કે વૃદ્ધોની યાદો રેકોર્ડ કરવી પણ સારો વિચાર છે
બહુ સારો વિચાર છે આગળની પહેરઢ માટે એ અમૂલ્ય સંપત્તિ બની શકે
હા આ વિષય પર વાત કરતા કરતા ઘણી યાદો તાજી થઈ ગઈ
મને પણ એવું જ લાગ્યું પરંપરાઓ ફક્ત રિવાજો નથી પણ આપણી ઓળખ છે
હા ખરેખર આપણેે તેને ભૂલવું ના જોઈએ
હા અને જેટલું થઈ શકે હોય તેટલું આગળ પણ પહોંચાડવું જોઈએ
હા પછી વાતથી મને એક બીજી પરંપરા યાદ આવી પેલા ગામમાં કોઈ ના ઘરમાં નવું બાળક જમ જમવાતું તો બધા પડોશી મળવા આવતા
હા અને લોકો ફક્ત અભિનંદન આપતા નથી પણ ઘરના કામમાં પણ મદદ કરતા
ભાગે ફોન પર મેસેજ કરીને કામ પૂરું થઈ જાય છે
સાચી વાત છે સમય બચી જાય છે પણ લાગણી નો સ્પર્શ બહુ જ ઓછો થઈ ગયો છે
હા તમે પેલાના હાથ બજાર વિશે સંભાળ્યું છે
હા મારા દાદા ઘણી વાર વાત કરતા અઠવાડિયામાં એક દિવસ મોટો બજાર ભરાતો
હા એ બજાર ફક્ત ખરીદી માટે નથીતી હોતું લોકોની મુલાકાત માટે પણ હોતું હતું
ઘણી વાર સંબંધો પણ એવા બાજરોમાં મજબૂત થતા બજારોમાં
હવે સુપરમાર્કેટ અને ઓનલાઈન શોપિંગ આવી ગયા પછી એ પરંપરા ઓછી થઈ ગઈ
પણ એ બજારની રોનક અને મજા અલગ જ હતી
હા મને યાદ છે કે પેલા લોકો ઉનાળામાં ઘરની બહાર કેટલા મૂકીને સૂતા હતા
વાહ અને સોતા સોતા તારાઓ પણ જોવામાં આવતા
હા અને રાત્રે ઘણી વાતો થતી
હવે એસી વાળા રૂમમાં લોકો બંધ થઈ ગયા છે
સુવિધા વધી છે પણ એ યાદો નથી
મને લાગે છે કે ટેકનોલોજી સાથે સાથે માણસો વચ્ચેનું અંતર પણ વધી ગયું
તમે ગામની સફાઈ સંબંધિત પરંપરાઓ જોઈ છે
હા પહેલા કોઈ ઉત્સવ પહેલા બધા લોકો સાથે મળીને ચોક અને રસ્તા સાફ કરતા
એમાં સામૂહિક જવાબદારી નો ભાવ હતો નઈ
હા હવે આ કામ મોટા ભાગે પંચાયત અથવા સ્ટાફ કરે છે
પહેલા લોકો ગામને પોતાનું ઘર માનતા
અને એટલે જ બધા બધા વસ્તુમાં ભાગ લેતા હતા
મને ગામના વૃક્ષોની પણ વાત યાદ આવે છે
કઈ રીતે
પહેલા કેટલાક વૃક્ષોને પવિત્ર માનવામાં આવતા હતા અને લોકો તેની સંભાળ રાખતા હતા
હા એટલે પર્યાવરણ નું ર ઓશન પણ થતું
હા હવે લોકો તેને તેના પાછળનોો અર્થ ઓછો ખબર હોય છે
પરંપરાઓ પાછળ ઘણી વાર વ્યાવહારિક જ્ઞાન પણ હોય છે
એકદમ સાચું બધી પરંપરાઓ અંધશ્રદ્ધા નથી હોતી
કેટલીક પરંપરાઓ જીવનને સરળ અને સંગઠિત બનાવતી હોતી
હા કેટલાક ગામોમાં આજે પણ સામૂહિક ભોજનની પરંપરા જીવંત છે
હા કેટલાક ગામોમાં આજે પણ સામૂહિક ભોજનની પરંપરા જીવાય
હા સંભાળીને આનંદ થયો નહ
જ્યારે લોકો સાથે બેસીને જમતા હોય ત્યારે સંબંધો પણ મજબૂત બને
હા હવે હવે મને છે ને એવું લાગે છે કે આપડે બહ વાત કરી દીધી આ વિષય પર તો હવે આપણેે આ ટો કરીશું
હપન સહેમત છું
હા તો આપડે મળીએ હવે
આવુંજો